હલો
હલો
હલો
કેમ છો?
બસ મજામાં, તમે કેમ છો?
બસ એકદમ મજામાં શું કયો છો શું ચાલે છે કેવોક વ્યવસાય ચાલે છે તમારે
બસ અત્યારે તો બો સારો ચાલે છે.
તો આપડે આજે વ્યવસાયને શિક્ષણના વિષય ઉપર વાત કરીએ મજા આવશે અલગ ટોપિક લઈયે આપડે
હા ચોક્કસથી શિક્ષણનું જીવનમાં શું મહત્ત્વ હોય છે.
શિક્ષણ અને વ્યવસાય છે ને આમ તો એક બીજા સાથે ગાઢ રીતે જોડાયેલા હોય છે શિક્ષણ છે ઈ માણસને જ્ઞાન આપે સમજણ આપે સંસ્કાર આપે અને આપણને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપે એ શિક્ષણનું તો ખુબ જ મહત્વ છે.
સાચી છે. પણ શું માત્ર ખાલી ડીગ્રી હોવાથી જ સફળતા મળે છે?
અરે! ના ના એવું બિલ્કુલ નથી. આપણે ડિગ્રી સાથે મહેનત કરીએ, આપણામાં કુશળતા હોય, પ્રમાણિકતા અને એમાં અનુભવ પણ ખુબ જ જરૂરી છે. એટલે આ બધી વસ્તુ બહુ જરૂરી છે. ડીગરીની સાથે સાથે,
હા, તો પછી વ્યવસાય એટલે શું?
વાહ! સરસ! વ્યવસાય એટલે, જે કાર્ય દ્વારા વ્યક્તિ પોતાની આજીવિકા મેળવે અને સમાજને ઉપયોગી સેવા કે વસ્તુઓ પૂરી પાડે. તેને વ્યવસાય કહેવાય છે. અને વ્યવસાય કેવી વસ્તુ છે. કે, આમ આપણે સ્વતંત્ર ના સ્વતંત્ર રહી શકીએ, અને સમાજને, પરિવારને આપડે ઉપયોગી બની શકીએ. એટલે એક જાતનો વ્યવસાય સારી વસ્તુ છે.
તો શું દરેક શિક્ષિત વ્યક્તિએ નોકરી જ કરવી જોઈએ?
ના, ના એવું કાંય જરૂરી નથી. કોઈ નોકરી કરી શકીએ, તો કોઈ પોતાના વ્યવસાય પણ સરૂ કરી શકીએ. એટલે ‌ઈ આપણા ઉપર જ બિલકુલ આધારિત હોય છે. કે આપણે શું કરવું? બે બંને એકબીજાના પૂરક જ હોય છે.
હા, તો પોતાનો વ્યવસાય કરવાના શું ફાયદા થાય?
તો પોતાનો વ્યવસાય કરવો એ પણ ખુબ સારી વસ્તુ છે. એનાથી આપણને સ્વતંત્રતા મળે છે. નવી તકો ઊભી થાય અને બીજા લોકોને પણ રોજગાર આપણે આપી શકીએ છીએ. એટલે ઈ ફાયદો જ થાય છે એમ કે તો આપને પણ ફાયદો થાય, અને આપણે બીજાને પણ ઉપયોગી થઈ શકીએ.
હા વાત તો સાચી છે. પણ વ્યવસાયમાં જોખમ પણ એટલું જ હોય ને?
હા, ઈતો સાચી વાત છે. જો વ્યવસાય કરીએ ને એ શરૂઆતનો તબક્કો એવો હોય છે. કે આપણને થોડીક તકલીફ પડે એમાં શરૂઆતમાં પડકારો આવે. પરંતુ યોગ્ય આયોજન, મહેનત અને ધ્યય થી આપણને સફળતા મળી શકે છે.
અચ્છા! તો આપણે આપણો વ્યવસાય જો સારો ચલાવવો હોય તો.. કયા ગુણો જરૂરી છે. એના માટે?
હા હા તમારો બહુ સરસ પ્રશ્ન છે. એના માટે છે. ને પહેલો તો આપણો પ્રામાણિકતાનો હોવુ જરૂરી છે. કે ભાઈ આપણામાં એક તો પ્રામાણિકતા હોવી જોઈએ. બીજું કે આપણે સમયનું પાલન કરવું જોઈએ. કે હાલો આપણે સ્વતંત્ર વ્યવસાય છે. તો આપડે તમે ત્યારે જાશું તો ચાલશે. એય ન ચાલે એમાં સમયનું પાલન કરવું પડે પછી ગ્રાહક કો પ્રત્યે આપણે સારો વ્યવહાર રાખવો પડે. અને સતત નવી બાબતો શીખવાની તૈયારી રાખવી પડે. આ બધા આપણામાં ગુનો હોય ને તો જ આપણે સારો વ્યવસાય બની
અચ્છા તો શું શિક્ષણ વગર પણ આપણે વ્યવસાય કરી શકી
હા ઈ તો એમાં તો વાંધો નઈ પણ કેટલાક લોકો અનુભવથી પણ સફળ બન તા હોય છે પરંતુ શું છે આજના યુગમાં શિક્ષણ અને નવી માહિતી સફળતા માટે ખૂબ ઉપયોગી છે આમ શિક્ષણ હોય તો વધારે સારું એવું છે શિક્ષણ અને વ્યવસાય બંને જો સાથે મળે તો ઈ આપણને ખૂબ જ ઉપયોગી
હા સાચી વાત છે. લે કદાચ જો શિક્ષણ ન લીધું તો થોડી ઘણી તકલીફ પડે. પણ ટેકનોલોજીનો વ્યવસાય ઉપર શું પ્રભાવ પડ્યો છે.
ટેકનોલોજીના તો શું છે કે પ્રભાવ સારો એવો પડે છે ઓનલાઈન વેપાર ડિજટલ ચૂકવની અને સોશિયલ મીડિયા દ્વારા વિપાર કરવો. વધુ સરળ બન્યો છે.
અચ્છા તો તે વિદ્યાર્થીઓ એ એ લોકોએ અભ્યાસ દરમિયાન શું ધ્યાનમાં રાખવું જોઈએ
વિદ્યાર્થીઓ એ અભ્યાસ દરમિયાન માટે તો તો ઈ છે ને અભ્યાસમાં માત્ર પરીક્ષા માટેની પરંતુ જીવનમાં ઉપયોગી બને એવું પણ જરૂરી રહે છે. એટલે વિદ્યાર્થી એ હાલો આપણે પરીક્ષા દયને છૂટા થઈ ગયા. એવું નથી પણ આપણા જીવનમાં શું ઉપયોગી છે. એવું જ્ઞાન પણ એણે વધારેમાં વધારે મેળવવું જોઈએ.
પરતું એમાં શિક્ષકની શું ભૂમિકા હોય છે
શિક્ષક તો શિક્ષકની ભૂમિકાનું તો તમને શું શિક્ષકની ભૂમિકા તો હવે આખી અલગ જ છે શિક્ષક માત્ર પાઠ નથી ભણાવતા જીવનની કેટલી બધી સારી સારી બાબતો શીખ છે જેમ કે આપણે સારા નાગરિક બનવાનું પણ શીખવે છે. પછી સંસ્કાર આપણને આપે છે. જા એ આપડે જીવનની અંદર કેમ આગળ વધવું કેવી રીતે રેવું. અને શિક્ષક તો એકદમ શિક્ષક છે ઈ આપણને બોવ સારું શીખવે છે. મિસ મોટી ઘાની થાશે.
હા સાચી વાત છે. તો તમે તમારા મતે આજની જે પેઢી છે એને શું સલાહ આપી શકો
હું તો એટલી જ આજની પેઢી છે ને થોડીક અત્યારે તો કેવું છે મોબાઈલનો યુગ છે. ઈ બસ સતત મોબાઈલમાં પ અ પરોવાયેલી રે છે. એની આસપાસની દુનિયામાં ક્યાંય એનું મન લાગતું નથ એ તો બેનો કહ્યું છે અત્યારે મન લગાવીને અભ્યાસ કરવાનો નવી કુશળતા શીખવાની મહેનત કરવાની અને ઈમાનદારીથી કામ કરવાની હું તો ઈ સલાહ આપું છું આજના યુવાનોને કે આ બધી વસ ખૂબજ જરૂરી છે,
હા સાવ સાચી વાત છે., અને યુવાનોને અત્યારે સાવ આવી રીતે મોબાઈલમાં ને એમાં હોય છે., એ લોકોને ભણતરનું ને એનું મહત્વ શું છે., એ સમજાતું જ નથી એટલે એ લોકોને થોડુંક, ઘણું આપીએ તે લોકોને આદર સંસ્કાર સારા પડે,
હા હો સાચી વાત છે., એટલે અત્યારે કેવું છે કે શિક્ષકની સાથે સાથે, માતા પિતા પણ એક સારા શિક્ષકો હોય કે છે ને કે, અ સો શિક્ષક બરાબર એક માતા, એટલે છોકરાઓને ઘરનું વાતાવરણ અને શિક્ષકો, એ બંને સાથે મળીને જે છોકરાઓનું ઘડતર કરે છે ને, ઇ એને બહુ ઉપયોગી નીવડે છે., અને યુવાનોને પેલું તો ઈ છે કે એને શેમાં, રસ છે કે ભાઈ એને શૈક્ષણિક ક્ષેત્રે આગળ વધવું છે,. કે એને વ્યવસાયમાં આગળ વધવું છે., ઇ આજના યુવાનોના પોતાની, મનોદશા ઉપર આધાર રાખે છે., એટલે એને ઈ રીતે આગળ વધવું જોઇએ., કે ભાઈ મારે શું કરું એમ, એટલે આ બધું ખરેખર છે ને આપણને, હ હ શિક્ષકો પાસેથી બહુ સારું શીખવાનું મળે છે., અને કોઈ સારા વ્યવસાય હોય તો આપણે એની સાથે રહીએ., તો એના અનુભવને આધારે આપણે વ્યવસાય ને પણ શીખી શકીએ છીએ.,
હ સોવ સાચી વાત છે., આજે તમારી પાસેથી વાત કરીને ઘણું જાણવા મળ્યું., નવી કુશળતાઓ, શીખવાની મળી મહેનત કરો અને ઈમાનદારીથી કામ કરો, એવું બધું શીખવા મળ્યું કે આપણે મહેનત, કરશું ઈમાનદારી રાખશું તો આપણું કદાચ વ્યવસાયનું કામ ક્યાંય નથી જવાનું.,
હા ના ના સાચી વાત છે આપણે, ખરેખર તો અમે પણ અમારા ઘરમાંથી આ સારો માહોલ, મારા મા અ મમ્મી છે એ, ઇ પોતે શિક્ષણ ખાતામાં છે. અને મારા પપ્પા છે એ વ્યવસાય, કરે છે એટલે મારામાં તો બંને ગુણો આવેલા છે., પણ હું એ વિચારું છું કે મારે કઈ દિશામાં આગળ વધવું મને તો બેમાં રસ છે, એટલે મારી બસ બધા પ્રયત્નો ચાલુ છે અને મને મારા પરિવારનો પૂરો સપોર્ટ છે., એટલે હું ખુબ આગળ વધીશ, અને સમાજ ને પણ ઉપયોગી બનીશ એમ,
અરે વાહ તમારા વિચારો તો બોવ સારા કહેવાય, અને તમે આગળ વધતા રહો, અને પ્રામાણિકતાથી કામ કરો એવી ખુબ ખુબ શુભેચ્છા.,
બસ બસ બિલકુલ બિલકુલ, એજ સફળ સફળ જીવનનો સાચો માર્ગ છે, ખૂબ મજા આવી તમારી સાથે આભાર આવજો,